ગુડ આફ્ટરનૂન હા આવે છે અવાજ આવે છે ગુડ આફ્ટરનૂન. હા. બોલો કેવું તમારે શાંતિ એકદમ?
બસ શાંતિ આ બસ આ અહ યુટ્યુબ પર જોતી તી કે નવી નવું કઈક બનાવું છે વાનગી બનાવીશ કઈક નવી એ.
હા આ. તમને ખાવામાં શું ભાવે વધારે?
અહ મને તો મને તો આમ ઈટ ઇટાલિયન અહ પાસ્તા ને એ બધું વધારે ભાવે.
ઓકે ચાઇનીઝ આઇટમ.
ઇટાલીયન કઉ છું, ચાઈનિઝ નહી.
બરાબો. મને મારા ખાવા હું બહાર ન ખાવાનું તો નહી જ ખાતો. પણ અહ બહારના ખાવામાં મને સૌથી વધારે ભાવે સમોસા.
બોજ સારું કેવાય.
હમ્મ.
ના અહ હું પણ બહારનું નથી ખાતી હું તો ઘરે નવું નવું બનાઈ ને ખઉં છું. ઇસી બો અહ સરળ થી સરળ રીતથી પાસ્તા બનાવીને ખઉં છું હું.
હા, હા.
કેમનું બનાવુ ખબર?
હ, કઈ રીતે?
અહ બધા છે ને બાફી ને પછી એનો મસાલો કરે ગ્રેવી કરે ને એવું કરે ને હું એવું નહી કરતી હું છે ને કુકરમાં કુકર માં ગુજરાતીઓ તો વઘાર કરે ને એવી રીતે થોડોક વઘાર કરું તેલમાં અને પછી અંદર કાચા પાસ્તા નાખી ને પાણી નાખી ને બે ત્રણ ચાર સીટી બહુ બહ તો સ્ટાર સિટી વગાડી દઈયે એટલે પછી બફ એ અંદર ન અંદર બફાઈ જાય એનો મસાલો પણ મિક્સ થઈ જાય પછી પાંચ પાંચ દસ મિનિટમાં કુક કુકર માંથી હવા નીકળી જાય એટલે કાઢી લેવાના પાસ્તા દસ પંદર મિનિટમાં તો પાસ્તા તૈયાર થઇ જાય
ઓહો બરાબર સારું કેવાય મને શું કેવાય ગુજરાતી આઈટમ બનાવતા આવડે દાળ ભાત છે ખીચડી સાકર રોટલી બીજું બીજું તો મારી ફેવરેટ વસ્તુ સમોસા બનાવી લઉ
મને બીજું બધું આવડે છે ગુજરાતી હોય કે પછી સાઉથ ઇન્ડિયન હોય કે મંચુરિયન કેવું કઈ હોય
બરાબર ખાવાને શોખીન લાગો છો
હા બહ ખાવા મ તો ખાવાનું આમ બહ શોખ છે
હા હા બરોબર સારું કેવાય ખાઈ પિયેને મસ્ત રેવાનું હમ્મ ખાઈ પીના મસ્ત રહ્યાનું
હ ખાવા પીવાનું બહ શોખ જાતે જાતે બનાય ને ખાવાનું
હ સારું કેવાય
પછી સૂપ બનાવાનું બહુ ગમે મને તો સૂપ બનાવીને પીવા
મને સુપ બહુ હવે તમને શું ખાવ ભાવે વધારે
મને બ્રોકલી આલમંડ બધા મને બ્રોકલી નું બને અને ચણા નું સુપડ મસ્ત લાવ શું પેલા દેશી ચણા આવે ને એનું સૂપ બના એનાથી સૂપ બનાવાય એ પણ બહુ મસ્ત લાગે
ઓહ બરોબર મને સૌથી વધારે ચાઉમીન વડો સૂપ અને હોટ એન્ડ સાવર
સાવણી નહીં હોયે એ મનચાઉ હશે
ના ના ચાઉમીન છે મનચાઉ બી ખરો ચાઉમીન આવે છે
એ નહ ખબર મળ
હમ્મ
મને તો ઘરે બનાયલું જ સુખ હવે હું બનાવને જા પાલક નું સૂપ પછી મગનું મગ નું સૂપ પણ બને ચણા નું બને મકાઈ નું સૂપ બને એ બધા મને બહુ ભાવ આવે અને મને તો પેલા જ્યુસ પણ બનાવીને પીવાનું બહુ ગમે બીટ ગાજર ને બધાનું
હા હા હા હા હા બરાબર મને બી શું કેવાય હું બધા ટાઈપ ના સલાડ ખઉં છું એક બધા સોડ મને કાચા કરારેલા બી ખઉ છું
ના કાચા કારેલા તો હું નથી ખાતી પણ સલાડ બધા ખઉં છું બધું જ આમ બીટ ગાજરને બધું મિક્સ કરીને કટ કરીને સમારીને એને મિક્સ કરીને એમાં દહીં દહીને છે ને દહીં નું પાણી ની નીકળી જાય ને એવી રીતે કોટન ના કપડા બાંધીને રાખવાનું એટલે એનું પાણી નીકળી જાય એટલે જે ઘટ થઈ જાયને દહીં એ દહીમાં થોડોક મસાલો નાખવાનો મરચું મીઠું મરી પાવડર ને એ બધું નાખીને પછી એને ગાજર ના બીટમાંને એમાં મિક્સ કરીને ખાવાનું મસ્ત લાગે સલાડ. ઈંગ્લિશ માં એને હોંકડ સોલાડ કેવાય. હવે ગુજરાતીમાં તો મને પણ નથી ખબર શું કેવાય.
બરાબર ગુજરાતીમાં ભૂખખડ સલાડ.
અહ હ.
બરાબર સારું કેવાય ચટપટું ખાતું રેવાનું યાર એક જ લાઈફ છે એક જ જિંદગી છે. ખાઈ લેવાનું ચટપટું.
હું તો ખઉં છું પણ ઘરે બનાવીને ખઉં છું ચટપટું હા અને કોલેજમાં તો હું ટિફિન લઈ ના જાઉં પણ કોઈક વાર ટીફિન ના લઈ જાઉં મોડું થતું હોય ટિફિન રહી જાય કા તો ના લઈ જવાનું હોય તો પછી હું બ થી લઈને ખાઈ લોઉ કઈ.
હા હું બી શું કેહેવાય બહાર નું નહી ખાતો પણ જો એઈજ વસ્તુ ઘરે બનાવી હોય તો ખાઈ લઉ. બાર નહી ખાતો હું હ બ મો ઓફ અવોઈડ કરું છું.
મારે પણ એવું છે હું પાણી પુરી કેટલા ટાઈમ પછી કાલે ખાધી. ના તો ઘરે બનાયલી જ પાણીપુરી ખઉં છું હું.
હ હા બરોબર હું ખાલી બરના આઈટમમાં સમોસા અને પાણીપુરી બ બે જ વસ્તુ તો બીું
ના હ બહારની આઈટમમાં છે ને ઢોસા ખઉં છું મને ઢોસા બઉુ જ ભાવે એટલે પણ જોકે મને બનાવતા એટલા મસ્ત આવડે ઘરે બનાવીને વારે ઘડે બનાવીને ખઉું મ ોસા બહુ ભાવે એટલે
બરાબર
ઢોસામાં ભજીયામાં બધામાં આમ એક્સપર્ટીસ થઇ ગઈ છે માર તો
ઓકે દાલ વડા ખાધા દાલ વડા
હા પણ ઓછા ભાવે છે મમ
બરાબર
ભજીયા તો ભજીયા પણ હું ઘરા બનાવી ને તોય ઓછા ખઉં છું ખાલી ચાખવાના નામે ખવું આ તો મમ્મી પપ્પાને ખાવા એટલે બનાવું તળેલું હું ઓછું ખઉં છું એટલે
એવું છે હ એ તળેલું બહ હાર્ટ હેલ્થ માટે સારું નથી હૃદય હૃદયરોગ બહુ થઈ રહ્યા છે હા એનાથી હૃદયરોગ બહુ થાય છે
એટલે જ અને બહાર ના જ બહાર ના ખામાં કેવું કે ગમે તેવું તેલ વાપરે લોકો બદલે નહી તેલ
ગમે એવી વસ્તુ વાપરે એટલે
સાચી વાત છે એના લીધે ઉધરસ આજકાલ શરદી ઉધરસ કેટલું બધું ફાલી રહય છે જેને જો એને શરદી ઉધરસ જેને જો એને શરદી ઉરસ
એજ ના એટલે તો નઈ ખાવાનું બહાર ન
એતને યાર
બોલો બીજું તમને શુ ભઆવે છે
બીજું મને તો જોવે ઘરે બનાને ત ગમે ત આઈટમ આપને બધી બધી ભાવે બહારનામાં અમુક સિલેક્ટડ વસ્તુ જ કઉ છું જો બારનામ છે આવી રીતે ગરમ હોય ને એ હજી ખાઈ લઉ એ લાગે કે હા નુકસાનકારાયક નહી કેમ કે જો બહાર હું જાઉં ને તો મને બહાર ના ખાવાવામાં તો હું છે ને મોસ્ટ ઓફલી કદાચ પંજાબી થારીખે ગુજરાતી થારીકેે ભાઈ આઠિયાવાડી એ રીત પેપર થારી ક કહ એમ એ સિવાય જલ્દી ફાસ્ટ ફૂડ મને ઓછું ખાવ
ફાસ્ટ ફૂડ તો હું પણ ઓછું જ ખઉ છું પણ
હમ અમુક વસ્તુ ખાઈ જાય હા કોકવાર ખાઈ લઈએ એક કોકવાર ચાલે હવે.
મારે ક્યારેક ખાવાનું થાય કે અમે બધા બેનપણીઓ ભેગી થાય ને કશે બહાર ગયા હોય કસ કેફેમાં કે કશે તો ત્યારે ખાઈ લઈએ બધા ભેગા હોય એટલે
હમ બરાબર હા એ તો હવે બહાર જઈએ તો પછી બહાર ના જ જોવાનું હોય પછી એવું જે મલા ખાઈલેઆય- નાખ ભૂખી રહી લ ભૂખું રહી જ ભૂખ્યા રવા યાર
હું રહી જાઉં ભૂખી પણ પછી બધા બે બધા ભેગા હોય બેનપણી બધી ભેગી થઈ હોય મજા આવે જોડે મસ્તી કરવાની જોડે ખાવાનું હરવા ફરવાનું
હ હ
એટલે
બરાબર
ભૂઃખી તો તોય રહેવાય જાય
એ બી છે. બીજું તમારે ત્યાં કેવું તમને બીજું શું બનાવતા ફાવે
મને હ પંજાબી આવડે ચાઇનીઝ આવડે પછી ગુજરાતી આવડે તું જ કુ જ વાતે ચાઇનીઝ માં મંચુરિયન હક્કા નુડલ્સ ચાઉમીન એ બધું પનીર ચીલી મનચાવ સૂપ પછી હોટ એન્ સાર નથી બનાવ્યું અત્યાર સુધી મંચાઉું બનાવ્યું છે.
બધું સેમ જ હોય છે ગ્રેવી નાન એ થોડો થોડો ડિફરન્ટ હશે બહ ડિફરન્ટ નહી હોતા ડમે
મને છે ને સાઉથ ઈન્ડિયન બનાવવાનું અને ઇટાલિયન પાસ્તા બનાવવાનું બહુ જ કમે
સાઉથ ઇન્ડિયન ઇટાલિયન હા સાચચે કોણ હ તો મને પાસ્તા સેચ બી નહી પાવતા જેવા બી પાસ્તા હોય સેચ બી નહી પાવતા
એ હું બનાવું ને હું છે ને પાસ્તા રેડીમેડ આવે ને જે કાચા એ નહ એ એ નહી હું તો ઘરે લોટ થી જાતે બનાવીને પાસ્તા ઘરે બનાવું
ઓહો બરાબર
હું તો બ્રેડ પણ જાતો ઘરે બનાવું
એવું છે હ હ ચ
એ બધું આમ ફ્રોમ સ્ક્રેચ કે ને ઈંગ્લિશ માં
હા હા હા
એવી રીતે મને એવી રીતે બનાવવાનું ગમે બધું અને સાઉથ થ ઈન્ડિયનમાં તો ખીરું પણ ઘરે બનાવી ને ઢોસા ને ઇટલી ને એવું બધું ઘરે બનાવીએ
હમ કરગથથી આઈટમ
હ ઢોસા તો મારે એટલા ફેવરેટ કે મને જેટલી વાર બનાવવાને કે ને એટલી વાર બધાને બનાવીને ખવડાવું હું મરચી બને પણ એટલા મસ્ત બહાર જેવા
હા સારું કેવાય
મજા આવેવે બનાવવાનું ને ખાવાનું મને તો બહુ જ ગમે
કાઠિયાવાડીનેમને શુંપાવે
કાઠીયાવાડી માં શેવ ટામેટા નું શાક છે પછી બાજરીનો રોટલો છે ઘી, ગોળ છે. પછી રીંગણનું ભરતું છે, રીંગણ નો ઓળો છે.
હા હા રિંગણ નું ભરતું યસ યસ.
બધું ભાવે મને.
બરાબર સારું કેવાય. તેમાંથી શું બનાવતા આવડે છે? તમ કહ્યું એમાંથી.
મને રોટલા આવડે છે બાજરીના પણ એ નાના આવડે છે, મોટા નથી આવડતા.
ઘી, ગોળ તો બો ઈઝી છે. ઘી, ગોળ તો બો સહેલું છે. પછી રીંગણનું ભરતું બનાવતા આવડે. રીંગણ નો ઓળો કરતા આવડે ઓળો ને ભરતું થોડુંક જ ડિફરટ થોડુંક જ અલગ છે એકબીજા થી
સેવ, સેવ ટામેટા નું શાક આવડે. અડદ ની દાળ ને બાજરી ના રોટલા ખાવાની મજા આવે એટલે અડદની દાળ પણ આવડે જો બાજરીની રોટલા કરવા ના હોય તો
બરાબર. ઓકે ઓકે કય વાધો ની. આજના માટે આટલું ખાવાનું બો થઈ રહ્યું.
હા પછી ભૂખ લાગી જશે.
હા એટલે જ ને. ઓકે ઓકે મલ્યે નેકસટ ટાઈમ હા.
હા હા. બાય.